શ કૃષણ મોર્ચ
ભાઈ મજામાં જે આપડે અ જવાબદારી ના મહત્વ વિષય પર ચર્ચા ચર્ચા કરવાની છે
ભાઈ આ તો બહ જ સારો વિષય છે જવાબદારી જીવનમાં મહત્વૂર્ણાગ છે ભાઈ દરેક વ્યક્તિની જવાબદારી તો લ લવું જ પડશે
હા પહેલા તો એ જણાવ કે જવાબદારી એટલે શું
મારા પ્રજાની તરફથી તો હું કરું અથજ ઈમાનદારી અને નિષ્ઠાળ પૂર્વક કરવું એટલે જવાબદારી હો
શું દરેક વ્યક્તિની જવાબદારી અલગ હોય છે
હા મારા મિત્ર વિદ્યાર્થી શિક્ષક ડોક્ટર થરી હ માતા પિતા અલગ અલગ હો છે વિ્યારથી જવાબદારીર છેટ સારી રીતે ગણી આપડા પોતાના માતા પિતાની લ સેટલ કર શિક્ષક ક છે જવાબદારી કે બાળકોને સારી રીતે ભણાવીને લાઈફમાં બહુ જવાબદારી હોય છે કોઈ એમનું સ્ટેશણ આવે. એ કોઈ પણ આવી રીતે સારી રીતે તો ઠીક કરી લેવાની. લાઈફ આપી શકશુ અને પોલ્યુશન વ્યક્તિએ કંઈ પણ રોંગ નથી થાય તેના સાથે ગલત નથી થાય. માતા પિતાનું બાળકોને હા એટલે
હા સારું કીધું. અ દરેક આપણેે જોઈએ તો વિદ્યાર્થીઓનું સૌથી મોટી જવાબદારી શું છે?
થી નિયમિત અભ્યાસ કરવો શિક્ષકની પાલન કરવુ અને સારા નાગરિક બનવાનો પ્રયત્ન કર
પરિવાર પ્રત્યે આપણે શું જવાબદારી હોવી જોઈએ?
પરિવારનો સમય આધાર કરવો. તેમને મદદ કરવી અને જરૂર પડે ત્યારે તેમની સાથે ઊભા રહેવું.
સમાજ પ્રત્યે પણ આપણી કોઈ જવાબદારી છે કે નહીં?
સ્વચ્છતા જાળવી રાખવી નિયમો નું પાલન કરવું અને જરૂરમંદ લોકોને મદદ કરવી એ પણ આપણી જવાબદારી છે.
આજકાલ તો ઘણા લોકો માત્ર પોતાના વિશે જ વિચારે છે એને કઈ લેવાનું નથી. અ કી એના જે માતા પિતા છે એના જવાબદારી એના ઉપર છે કે જે સમાજના લોકો છે એના જ જવાબદારી એના ઉપર છે કે અ દેશ આગે વધે એના જવાબદારી ઉપર છે એના મનમાં ખાલી એક જ હોય કે એ પોતે આગળ વધી શકે. એ એ પોતાનું જવાબદારી લેય છે અને બીજા કઈને જવાબદારી નથી લેશે.
હમ્મ ભાઈ આજકાલ જીવનમાં એજ ચાલે છે ભાઈ લોકો પોતાના વિશે વિચારે છે અને લોકોના એ તો એમ વિચારે છે કે ભાઈ એ મારાથી એટલું આગળ કેમ વધી ગયા. આપણે આગળ એવું વિચારે છે આજ લોકો પરંતુ એક સારું નાગરિક હંમેશા સમાજમાં હિત વિશે પણ વિચારે છે.
હા જવાબદાર વ્યક્તિ ઓળખ કેવી રીતે થાય?
જે બે પોતાના કામ સમયસર કરે છે આપેલું વચન તો પાડે છે અને પોતાની ભૂલો સ્વીકારી લે છે.
હા. સારું કીધું તમે આમ આપણેે અ સમય ન સમયસર પહચવું. અને કામ સમયસર પૂર્ણ કરવું પણ જવાબદારી વ્યક્તિ નો નિશાની ની છેે.
. એક તો છે પોતાની જવાબદારીની નિભાવ તો શું થાય જે કોઈતાની જવાબદારી ન નિભાવે તો શું .
હા ખબર ને ભાઈ. અ તેનાથી પરિવાર સમાજ અને કાર્યસ્થળ પર ઘડી સમસ્યા ઉભી થાય. જો તું પોતાની જવાબદારી ના નિભાવે અને કોઈ તારા મિત્ર છે. અ કે સમાજના લોકો છે. એના સાથે તું મળીને ન રહે તો એક સમય એવું પણ આવશે કે જય્યારે તને અ સમાજના લોકોનું અ જરૂરત પડશે.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
અ પણ તું કોઈના અ દુઃખમાં નહી ગયેલો કે સુખમાં નહી ગ તારા દુઃખ અને સુખમાં કોણ આવે?
હમ્મ એ હા એકદમ સાચું દુબાઈ પર્યાવરણ પ્રત્યે આપણની શું જવાબદારી છે? .
હા વૃક્ષો વાવવા પાણી વાવવા પ્લાસ્ટિકો નો ઓછો ઉપયોગ કરવા અને પ્રદુષણ ઘટા કરવા ન પ્રયોગ કરવો જોઈએ.
હમ્મ. દેશ પરથી આપણી શું ફરજ છે.
દેશનું કાયદાનું અ પાલન ક કરવું. જાહેર સંપત્તિ નું રક્ષણ કરવું અને દેશના વિકાસમાં યોગદાન કરવું.
. શું જવાબદારી કે આત્મવિશ્વાસ વધુ છે?
હાને. અ જ્યારે અમ આપડે જવાબદારી કામ કરીએ ત્યારે લોકોને વિશ્વાસ પણ જીતીએ છીએ. અને જો આપણેે અ લોકો નો વિશ્વાસ જીતે તો ભવિષ્યમાં જયારે પણ એને કામ લાગે કે પણને કામ લાગે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
તો એ વ્યક્તિ આપણા માટે ખડા રહેે છે કારણ કે એને ખબર છે. અ કે આપણા એ માટે બહુ સારા છે.
હમ્મ ઘણા સફળ લોકો ખુબ જવાબદાર હોય છે.
હા કારણ કે સફળતા માટે જવાબદારી અને શિષ્ઠ બંને જરૂરી છે.
હમ્મ એ તો સારું ગ ભાઈ બાળકોમાં જવાબદારીવ વિકાસ .
તેમને નાના નાના કામ સોંપીને અને પોતાની વસ્તુઓને સંભાળ રાખ વાની શીખવાની.
. શિક્ષકો પણ વિદ્યાર્થીઓ શકે છે.
હા હા શાળા જવાબદાર નાગરિક બનાવાનું- અ મહત્વ પોતાની સંભાળ આ બુજવે છે.
શું જવાબદારી સાથે વધે છે.
હા હા જેમ જેમ ઉંમર વધે છે ને તેમ તેમ જવાબદારી પણ વધે છે.
જવાબદારીથી ડરવું જોઈએ નહિ
બિલકુલ નહી. જવાબદારી આપણે વધુ મજબૂત અને પરિવર્ક બનાવે છે.
હમ ભાઈ. જે આ ચર્ચા થી મને સમજાયી કે જવાબદારી વગર
નહી જો તને સફળતા મેળવી છે. તો પોતા ઉપર જવાબદારી અને ઈમાનદારી લેવાનું જ હોય. અ જવાબદારીથી તું પોતાનું આત્મવિશ્વાસ બળાવે છે. અને ઈમાનદારીથી તું પોતાનું જે અ કર્તવ્ય હોય છે ને અ એ વધાવે છે. એટલે એ બધું હોવાનું બહુ જરૂરી છે.
આપ જવાબદારી આપણે હ સારી કીધું તમને કક જવાબદારી લીધી નથી તો તમને ખબર આજ કેવી રીતે. જીવી શકે નહી અચાનક તમને થોડુંક થોડુંક ધ્યાન પણ લેવું જોઈએ જવાબદારી જવાબદારી મતલબ તમારા પપ્પા જવાબદારી હોય મદદ કરવી જોઈએ તેનાથી તમને પણ ખબર પડે. ભાઈ દ કે કપ આપપડા જવાબદારી નથી. વું છે કે કેમકે આગે જઈને તને તમે ક્યારે તો તમને પણ જવાબદારી લેવાની છે. એ કરશે તમને ખબર પડશે. જવાબદારી છે લોકો જવાબદારી લઈને કામ કરે છે તમે પણ ક્યારે જ્યારે તમારું તમે વાસો તો તમને પણ એ એ ડર નથી લાગે તમને વિશ્વાસ રયો કે ભાઈ હા મારા પાપ્પા ફ્યુચર મ હું જેવું હતું એવું કરીને સંભળતા હતા મુશ્કેલી આવે એ રીતે હેન્ડલ કરતા હતા. પણ જવાબદારી લેવી જોઈએ.
ના તમારી વાત બહ સારી છે. અ જો આપણે જવાબદારી લેશે ને તો જે આપણા જે મન હોય ને અ એટલે આપણે તૈયાર કરી રહ્યા છીએ કે ભવિષ્યમાં. હ કોઈ પણ એ આવશે ને તો આપણને મજબૂત રહેવાનું કારણ કે ભવિષ્યમાં આને તો પોતાના ઉપર જવાબદારી તો આવવાનું છે. એટલેજો પહેલાથી આપણે જવાબદારી લઈશું. તો એ ભવિષ્યમાં આપણને મદદ કરશે.
હ જવાબદાર નાગરિક. બનાવું પંગું દરેક વ્યક્તિ ન વર્થ છે.
હા એજ નને. અ આપણે જવાબદારી લેવાનું જ જોઈએ કારણ કે જવાબદારી આપણને. એ મજબૂત બનાવે છે આજે આપડ ચર્ચા થી. ખબર પડી જવાબદારી અને ઈમાનદારી એ બંને આપણમાં. જોઈએ.
હમ બ હા. તો આપણે હંમેશા પોતાને જવાબદારી માન કે ભગવા. બસ કરીએ.
બઉુ સરસ બઉુ સરસ તારો ખૂબ ખુબ અઆભાર તું મને જવાબદારી વિશે સમજાવ્યો. ચાલ પછી મળીએ આવજો જય શ્રી કૃષ્ણ.